હલો
હલો
હા બોલ
શું કરહસ
કસું જમી પરિવારી નીકળ્યા
એવું કયુ નીકળ્યા
હે ઘરની બાર જ તો હેડવા હમ
હું નૈલો બાર ની ગયા
શું જમી લીધું કઈ રૂમ પર કે બહાર
બાર બાર
નઈલો બેઠો શે મસાલો ખા
ત તું તું અલા ગાગજ
નાલે અ એકલો મતલબ એની સાઈડમાં બેઠો
બ હા બોલ બોલ કેવું છે
બસ શાંતિ.
નોકરી
હા નોકરી છે. નાલે હજુ તો શીખ હોવ્વે.
શું કરા.?
આવું તો તય બેહડયા છે.
એટલે.
પરમ દિવસ થી મોકલશે.
તદાર આટલા દિવસ જયને આ ચુક કર્યું
કા શું બધા ફોર્મો ભરાવતા હતા આપડે શું બિહાર રાખે તો પગાર તો પડતો હતો ને.
એવું.
હા.
સારું છે તો જાઈ ટાઈમે એજ પણ. ટાઈમ એજ
ટાઈમ બદલા શિફ્ટ બદલાશે.
હ ના એટલે અત્યાર હવાનું
અત્યારે તો હવારે રહી જ છે કાલ તો રજા.
કાલે રજા.
હવે
કાલ એવું હો ને એ લોકો કે પહેલી તારીખ રજા એમ.
હા.
હમ હમ. તો કાલ રજા નહી બધાને રાજા કે તમાર તમાર સીપવાળા ને.
બધા ને.
આખી કંપની ના.
હા.
હમ હમ.
હા.
બોલ બીજું હું કે.
કશું નઈ ને એ લોકે હું જઉં છું તું આવી ગયા.
તે તાઈ થી રૂમ
ના ભાઈ. અમે તો જેવ રૂમ રૂમ ક્યાંય બહાર નીકળેને આવડે કેલો અહીંથી ત્યાં ઘરની બહાર ત્યાં ઘર આગળ આવું ને.
હમ્મ.
એટલે ત પીજીથી એટલે પાછો આવ એટલે દુકાન બાર.
એટલે બહાર બહાર જ છે આમ આપણા જેટલું દૂર નહીં.
ના.
બરાબર.
હા.
હમ્મ હામ.
નોકરી ના કપડા વાપડા ક દુકાન તો કો ન હા. હા હમણાં કશું નહી લાવે લાવવાનું શું જરૂર છે.
હમ્મ.
બરાબર.
તો રાજા ટીચરો કેટલા મળી ખબર તને.
હમ્મ.
રૂપિયા દોઢસો રૂપિયા તું નહી પેરી પેડ તો.
તે બાદરે હો
હા તો પેલી પી પીરા કારણની ન બેેડો પેલી હ એવો
ત્રીસ રૂપિયા ની સાઠ રૂપિયા હારુ કેવાય છે તું આજે આલો ને એ દસન્ટ
ના ભાઈ હું શું કરવા આયો
તો લઈ દી ટસ પાચ છ દસ જેવી ના લ ઉઠાવેલો
અરે નાને એ તો ભાઈબંધ અહી બનાવે નોકરી આવે અમ રેગ્યુલર ભાવમાં અને વેચે કે લાગબો પડતો ને હઠી તીનશો ચારસો
જેટલી
હા હોવે ત ડાયરેક જોબ કરે તો કે તમને જોઈતી ભાવ ટુ ભાવ આલેલી છે
તો લઈ ના લ તો હાર
હ જો છિયાહારા છવા ભેગી કર કર
જેવું ત લીધી ખરી એકે
લઈશું હજું તો હું
એ
હારું લે હારું વા
હા
હા
વર
કશું નઈ સિગરેટ સિગરેટ એવું પીધું
ઇન્ડિમેન્ટ હા
આપડે તઈણ જ્યાં તાર પીધેલી કદાચ
હોવે તું કઈ જાઉ છુક શુ કે
હા તા પવન ઘણો આવે કોય અવાજ તારો કપાય બઉ
પેલું પોસ્ટર પપડા આપડું પવનમાં
હું ચાલે બોલ બીજું
ના તાર કરતા પેલો પડદા નો અવાજ ઘણો આવેરા હલો હલો
હલો
હલો
હલો
હલો
આયો અવાજ આવે હે મારો
હોવે તારોતો આવે જ છે
તારો ની આવતો અવાજ મન
ની આવતો
આ અ થોડો કપાય છે.
કપાય છે. કાલેય આવું થતું તરુ ખબર નહી અવાજ કપાતો તો.
મારો કમ્પ્લેટ આવે.
હોવે.
તા તારો કપાય છે.
એવું હમ્મ હમ્મ.
આઈ જાઓ હેડો રાજો હેડો.
કઈ
હોય.
હા ઈતો જવાન ઈચ્છા થાય છે પણ હારું વડી કે છે. જોઈએ હવે. આમ તો ઈચ્છાદાયક ગઈ કોલેજ શું કોલેજ કરીને શું કર કમાંઈ લીએ પણ શું.
તન તમને હારા ડિપ્લોમાને સર્ટિને એવું બધું આલે અલ્યા.
હોવે લે.
અને અમાર તો એક અમારે તો ગુજરાતી એવા અમાર બેચ બેચો બધી અલગ અલગ ને.
હમ્મ.
ગુજરાતી ભાઈબંધ બનાવે બધા. આમ બધા જમવા બેહે તોય જોડે બેહિએ કોઈ ક્લાસમાં બધા ભેળાં બેહાડે ને તા અમે બધા જોડે બેહિએ.
એક જ ક્લાસમાં તમે બધા કંપની ના બધા એવું છે ને ની.
બધા નઈ એટલે બીજામા બધા અલગ અલગ હોય.
એવું છે.
હા આ અમારે કઈ બેચ બેચ બધી બેચ નંબર પડે. અમારી કયો નંબર હશે ખબર અમારો બેચ નંબર ત્રણસો તેતાલીસ.
તું નહી એક બેચમાં છો.
હોવે.
હમ્મ હમ્મ ત નું આ કોમ કરવા દાવ કંપનીમાં એક બેચનું.
હા.
કંપની માં બે એક જ બેચ હશેને આમ તો. જે ક્લાસમાં હશે એ કંપનીમાં જશે એવું બને. બરાબર.
હમે તો જબરા રા કરંધ લ કદા પાણી લેતા એમને એને બધા.
એવું.
હવેને અરે કેટલે લોકોને ખબર ના પડે ને.
હિન્દી આલગ કરતા હશે ને તો ગુજરાતી ખબર પડે?
અમે શું બોલ કદો હજ્યા પાણી લે કે આ. પણ પેલું નાખવું પડે આગળનું. હા અમે અમે આ કા કાલે જમ માં
હા.
ત બોધા ગુજરાત ગ્રુપ એક કલો વચ્ચે આવી બેઠો જમવા. તો વાચો ગારો બોલવો કરે ના નકરી ગારો જ એને ખબર ના પડે તો અકરે નાહી ગયો.
એ નાહી ગયો.
હવે
હા હા.
પલા બોને બોલ બોલતા તારી મને બોસ મારું જોધ્યા કઈથી આયો કે તું- - અલે- -
ત પેલો કોલ થોડો સાદો ત-
બોલી જવા એ- -
મારે મારે એવું થતું તું.
થયું પણ મારે થયું આજ થયું.
મારે તો કાલે નૈલા જોડ વાત કરતા એટલી વાર ભૂલતી બોલાયેલું કે બંદ કર બંદ કર.
કંટ્રોલ કરને કું કરું જું ના ક ત- -
હા.
એટલી બોલી ગયો મને ખબર ના પડી નીકળી જ જાય લે નીકરી જ જાય.
જ પણ હાચી જ વાત છે. કઈ ક પંદર દરા- -
ત કેટલા વાગે ઘેર જવાનુ પાછુ રૂમ પર
જઈ શું લ આખી રાત અમારી જ હોય. જ્યા નાએલો બે રૂમ પર જશે એનું. બે હસે તય રૂમ પર તસ્ક પૂરા કરશે
હા હા.
હ મેં કીધું રૂમ પર કોણ રોજ બે આજ બાર બેવાજો. પણ મેં એકલો જ છું.
તીજો પહેલો કોક છે. હા હા અત્યારે રાતે તમે બે જોઓને- - તો પેલો હવારમાં આવે સીધો.
ની તન ચાર વાગ્યા હવે.
ત જાય કેટલા વાગે
આજે વેરો ગયો બે દિવસની વેરો જાય છે
એવું
પછી બદ હશે એટલે હા બિહાર
બિહારીઓ છે હમમને થા તમારે હિન્દી બોલવું પડતું હશે ને
હિન્દીમ બોલવું પડે પણ ફાવે હારો છે
બરાબર તમે એક ચૈન બેડ હશે ને
ચારે એક તો અમે ઊંચો કર્યો કાલે ઉભું કરીશું
રૂમ બૂમ સાફ કરવાની હશે રવા રજા પડે એટલે
બધૂ સાફ જ છે લા ખાલી એમપ્લીટ વાર નાખ વાર વાર આવે છે
હારું આવે એવું હમ હમ બર કરને ડેટા નામ ઘર ભાઈ નામ પર કરને
હ તો રાજા ના નક અ તો નકરા બહુ ઉઠ ને ચંપલા બ બધું બહુ હાઢકુલો દુકાનમ
રવિવારી જેવું છે
અલે રોજ લા તો તો ભીડ જોને તો હારા તો જોવ જવાનું ના જવાનું
હમ હમ
આ નડિયાદ કઈ સંત્રમાં ભીડો હોય.
હવુંવે.
એવું અમે બહાર નીકેએ એટલે ભીડ સારું હવે હવાર ની હતી. હવારે હોયલ હવારે અમે વહેલા જ ને તો એ શાક વાળા તો લેનારા તો હવાનું વહેલા જ છે.
હા એ લોકો ન અભાર આવી જવું પડે બીજું બધું જ બંધ હશે ને આમ તો. કપડ દુકાન દુકાનો બુકાનો એવ બધી જ બંધ હશે.
ના ભાઈ ચાલુ.
એ ચાલુ.
હો
તો હવાર વારમાં થોડા આવવાનું.
તું ઘરમાં આ આવમણા લાગે ફુલો ને એવું બધું વેચ્યા એટલે કદાચ કઈક છે મંદિર જેવું લાગે.
બ ક કેટલા ફરે આવી ક રૂમ જ બે ગલો.
શું હ એ નવરાત્ર પડ્યા હ જવાનો ટાઈમ ના. હા પઈ હુંજ છ વાગે આવાનું. ને પલા છ હોય ને હળદ છય થાય પોત ને પચાય બસ શું પડે.
તો તમે ની કરો કેટલા વાગે કંપની માઇ.
અમે પોણા પાંચે નીકળીએ જનરલ ચીપ ચાલુ.
છ વાગ્યા હડા પહોંચી.
તો છ વાગ્યા થી નઈ લે આઠ થી અઢ પોહંચ. હા સાત સાત વાગે અહીયા આવે. રહેવા દો હા. ના રે નીકળવું તો પાંચ મિનિટમાં નીકળ ને તો આપી આવજો અખળ આગળ
એટલે નજીક
નજીક જ છે અહીથી બરિયાદેવ જેટલું.
હા ના. આ એક બસ હતી ને બીજી પાછળ આવતી જ હોય એવું.
એ એ એવું ચાલે બીજી બસમાં બેસી જાવ.
બીજી બસ ચાલી જાય પણ એ ઊભી રેવી જોઈ મૂકવાને એમ. મારે તો એ તો ઉભી રહેેવું હશે ને.
હા
બોલો. હારુ તાયડ પછી કરુ.
હા બારવે